હા હલો!
કેમ છે?
મજામાં તું કેમ છે?
પણ મજામાં.
હું કર્યા કરે કઈ નહી કરું બેહેલી છું.
જમવાનું થઈ ગયું?
ની હા થઈ ગયું. તું તું જમે લીધું તું જમી લીધું કે?
મેં પણ જવામ માટે જતી હતી તો થોડું મેં વિચારું વિચાર થોડા ફ્રેન્ડથી વાત કરી લઉ.
ના રાત અયાત આટલી રાતમાં તું એ યાદ કયરી મને?
અરે બે બહુ દિવસથી વિચાવતી હતી કે તારાથી વાત કરવાનું છે. તો આજે થોડું સમય મળ્યું તો કોલ કરી લીધું.
હમ હારું સારું કીધું હું પણ સોચતી હતી કે મે કૉલ કરું લેકિન કામ બહુ મલે ને ને એટલે ભૂલી જાઉં.
મારે બઉ તકલીફ છે મારા ઘરમાં બઉ તકલીફ છે.
હું તકલીફ છે તારા ઘરમાં?
મારા પપ્પા એકલા કમાવાવાળા બંને ભાઈઓ સારી રીતે કામ નહી કળે કરે.
એમ?
એ લોકો ને જે પૈસા ન પડ્યું જ નથી છે એટલે એ લોકો બસ ફક્ત ફરવા માટે જ છે ફરવાની નીકળી જાય એક વખત તો દોબારા ઘરમાં આવે જ કામ આમ કઈ નહી એ લોકોને
તાર પપ્પા હું કરે છે?
મારા પપ્પાના એક ટીસ્ટોલ છે.
હું?
ટીસ્ટોલ ચાઇની દુકાન.
અ ચાય ચાય બેચ્યા કરે.
હા ચાય વેચતા છે.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
એમાં જ મારા ઘરનો ગુજારો થાય છે મારો તને ખબર છે મારો બાર પૂરો થઈ ગયો છે. બાર પૂરો થઈ ગયો છે. ટ્વેલ્થ કમ્પ્લીટ કર્યું મેં અ મેં કોલેજ પણ નહી જઈ શકી એ લોકોની કારણે. આ કઈ જોબ પણ નઈ મળે છે.
જોબ તો હજુ ની મળે છે બો દિકકત થાય છે જોબની તો.
તું કરું કઈ ખબર જ નહી પડે.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
સારાથી પોતાનું દુઃખ શેર કરું છું મેં.
હા તે કરી શકે ને તું તો મારી ફ્રેન્ડ છે.
થોડો હલકો થઈ જાય છે.
હા. સારું હું તો તારી ફ્રેન્ડ હું તો તું કરી શકે મારી સહે
ફ્રેન્ડ લોકો તો હોય છે જેનાથી કોઈ પણ વાત શેર કરીએ તો સારું લાગે.
હમ્મ.
હું કરું ત કોઈ તું તું જ કોઈ આઈડિયો આપ મને?
. હું આ આઈડયો આપું મને પણ ની કઈ સમજમાં આવે છે.
જોજ કોઈ જોબ મળે તો મને બતાવજે.
ઠીક બતાઉ. .
હોર ઘરમાં બધા લોકો કેવા છે?
અ સારા છે તારા ઘરમાં કેવા છે બધા?
સારા છે બધા.
અ હું બન્યા કરરે તારા જમવાનું હું બની તારા ઘરા? તારે ઘરે.
હા એ બનેલું હતું સા પાલક નું શાક બનેલું હ તુ ને રોટલી ને ચટણી મસ્ત જૈમી અમે એ લોકો દેશી ખાના.
દેશી ખાના મારા મારા ઘરે તો આલુ બન્યા કરે. પટેટું
આલુ પણ તો સારા હોય છે તને ખબર છે આલુ બટાકા બધા સબ્જીઓ ન રાજા છે શાકભાજી નો રાજા.
હા તો છે પણ નહી ગમે મને.
કેમ નહી ગમે એમ બટાકો તો દરેક વસ્તુમાં જરૂરી છે અને પડે છે?
હ તો મને નની જમે આટલો. તો પણ ખાયલું થોડું બધું.
એ તો મેન મેન. શાકભાજી છે એ નહી હોય તો કોઈ પણ ભાજી બને જ નહી.
હા તો નની બને
એજ નહી ગમે તો કેવી રીતે ચાલે?
હું કરું મને નહી ગમે ને તે.
તોું ગમાવવું પડે ને એ.
આ મને આલુનું, આલુનું પરાઠો બુ ગમે.
એ તો બધા લોકોને ગમે છે. એ તો એવું કોઈ વ્યક્ ક્તિ ન હોય કે જેને આલુ નું પુરી ન ની ગમે, બટાકા નું પુરી.
મેને તો બુ ગમે.
તને જ નહીં, આખા ઓલ ઇન્ડિયા ને ગમે છે.
હા તો મારી ની મને ને મારી બેન બેન બનાવે છે, બહુ સારું બનાવે તો મને બહુ ગમે છે. તો મને મ તો મે તો ઊંગલી ચાટી-ચાટીને ખાઉં, મને બહું ગમે.
સારું વાત છે. તારી બેનને આવે છે, તને કેમ નહીં આવે? તું પણ હીખ.
હું છોટ હું નાલ નાની છું ને એટલે નહીં આવે મને.
એટલી પણ નાની ની મળે તું. હવે તો થઈ ગયેલી છે કુકિંગ કરવા લાયક.
ની, ની હજુ બહુ નાની છું.
કાંઈ નાની વાની નહીં મળે, તને શીખવું જ નથી છે.
ની મને શીખવું છે, લેકિન હજુ ની.
તો ક્યારે શીખશે? જયારે બેન થઈ, ચાલી જશે.
હા, ત્યારે શીખું. આરામ
તો તારી બેહેન તારા હાથ નો નાસ્તો કેવી રીતે કરે? ભોજન કહે કેવી રીત તે કરે તું હમણાં નહીં કરે તો.
આવે તો મેં હું બનાવીને ખવડાવું ને એવને.
તો થોડા ઘરમાં આરામ આપે તો તને કંઈ થાય.
ની આરામ ની આપ પોની મને તો.
કેમ નહીં આપવાનું? બેન તારી મોટી બેન છે તેને આરામ આપવાનું હોય.
ની.
મને તો આવે છે કુકિંગ કરવા, બનાવી લઉં છું મેં તો આલું આલુ નો પુરી ઉડી વુડીસ બધું જ બનાવી લઉં છું.
તો મને ખવડાવ ને.
તો તું આવે તો ની ખવડાવું મેં. તો આવતી કહાં ક્યાં છે? હમ્મ એટલું સમય તો છે જ મારી પાસે, તારી પાસે મારા માટે સમય ની મળે, મારી પાસે તારા માટે સમય પૂરે એવું-એવું કેવી-કેવી રીતે ચાલે? તને પણ આવું. પડે ને. જો તને ખાવું છે તો આવ મારા ઘરે તને બનાવીને ખુબ સરસ બનાવીને ખવડાવીશ.
તો ભેજાઈ કર કોનું. હાતે, તારે નાનલો ભાઈ ની મલે.
કેમ જાઉં મેં, તને આવવું પડશે મારા ઘરે.
તાર નાનલો ભાઈ ની મલે કે.
મારો નાનો ભાઈ મારો વાત નહીં હાંભળે, એ તો મારાથી લડ્યા જ કરે.
કેમ?
કેમ એટલે કે બસ લડે છે, નાનો છે તો પણ લડે છે.
હા તો સારું છોટા ભાઈ હોઈએ આ એ.
લડે છે તો પણ મને ગમે છે, એનાથી લડવું. ખુબ સરસ લાગે છે, મજા આવે છે એનાથી લડવામાં.
હા સારું.
ખુશી મળે છે ખુશી.
હમ્મ. મારો નાલોભાઈ પણ બહુ બહુ લડે છે મારા મારી હાથે.
પણ નાના ભાઈથી લડવામાં મજા બહુ આવે.
ની ની હું તો મારી દેઉં ફટ હું આ મને નાલો ભાઈ મને મારે તો હું એન અન
હા તો એ તો જ એજ તો મેં કહું છું કે એનાથી લડવામાં મજા આવે છે મોટાભાઈ લોકોથી લડવામાં ક ક્યાં મજા આવે છે.
નહી મારો મોટો ભાઈ પણ બહુ સારું છે.
એ તો હોય છે પણ મેં લડવાની વાત કરું છું તારા ભેજામાં ઘુસે કેમ નથી?
અરે મારા મોટા ભાઈ તે હું લડી લે. એક થી લડીલે એક નીંદ લેલી.
એ તો છે પણ નાના ભાઈ થી લડવાનો જે મજો હોય છે એ અલગ જ હોય છે.
કેમ અલગ હોય છે?
એ કેમ કે નાનો છે એનાથી લડવામાં મમ્મી પાપ્પા બધા આ અમારા સાઈડમાં હોય છે. આ મોટો ભાઈ તો લડવા જાય તો એક મમ્મી પાપા કહે છે મોટો છે. તારાથી તું એનાથી કેમ લડિયા કરે છે એનાથી સારા સારા રીતે વાત કરવાનું એ બધું કૈયા કરે.
આતો છે સાચી વાત.
પણ નાના ભાઈ થી લડો તો મમ્મી પપ્પા અમારા સાઈડ માં આવી જાય છે. ખુશી થાય છે. પછી નાનો ભાઈ મુું બનાવી ને એક કોનામાં બેસી જાય છે. જેટલું એનાથી લડો એટલું એનાથી પ્યાર પણ થાય છે.
ના તો થાય ને નાલો હ નાલો છે એટલે.
કો છે મારો નાનો ભાઈ તો. બઉ એટ એનાથી તો બઉ બવ લાટ કરે છે સર બધા લોકો.
કેમ? નાલો હોય ને એટલે.
નાલો છે ને તો સૌથી નાલો છે બધા લોકો એને ચીડવે પણ છે અને પ્યાર પણ કરે છે, લાટ પણ દેખાડે છે.
હા. સારું નાલો ભાઈ છે.
અમે પણ નાની હત કે સારું હત.
હા તો
સૌથી વધારે અમને
દરેક વસ્ ધારે મળતું જ એવી રીતે નાના ભાઈઓ ને મળે છે. એ જે માંગે છે એને તરત જ મળી જ જાય છે. હાલો. હાલો. તારું અવાજ ની આવે છે.